હલો. સંભળાય છે?
હા. અવાજ આવે છે તમારો, બરાબર આવે છે.
હા બસ આવ્યો, મારે પણ અવાજ આવ્યો. શું કરો છો આજકાલ?
આજકાલ તો જો કાંઈ નથી વેકેશન છે એટલે પછી હવે બેનું પાણી જ બધા આવ્યા હોય તો વિચારું છું કે થોડું ખરીદી કરીએ તો તડકામાં તો કંઈ બહાર જતા નથી. એટલે બપોરે થોડા ફ્રી થાય એટલે મોબાઈલ થી જ થોડીક શોપિંગ કરીએ. જીએ. તો. આજે આપ.
આજે આપડણે છે ને ઓનલાઈન શોપિંગ ઉપર થોડી વાત કરી લેવીએ.
કે. પહેલા આપણે શું છે અ ઓનલાઈન શોપિંગ આવી ગયું છે ને તો એનાથી આપ આપણે માર્કેટમાં જવાનું બચી ગયું છે જ્યારે પણ આપણે ફ્રી હોઈ સવારે કે સાંજે કે એમ તો મોબાઈલમાં એની એપ હોય છે તો એમાં તે આપણે ડાયરેક આપણે જે વસ્તુ જોતી હોય એને સર્ચ કરી શકીએ છીએ. અને અત્યારે બહુ બધી એપ્સ આવી ગઈ છે કે મીશો છે અજિયો છે આમ અ એમેઝોન છે ફ્લિપકાર્ટ છે બહુ જ બધી બ્રાન્ડ છે તો જેમ આપણે માર્કેટમાં જઈ અલગ અલગ દુકાનો ફરીએ છીએ. એમ આમાં પણ આપણે અલગ અલગ અ એપમાં જઈ અને ઓનલાઈન નુ આપે જોઈ શકીએ છીએ અને એમાં પણ બહુ બધી આપણને ઘણી વેરાયટી મળી જાય છે તો એ યાર. થોડોક આપણો સમય બચી જાય છે ઓનલાઈન શોપિંગ કરવાથી શું કેહેવું છે તમારે
હા સાચી વાત છે તમારી. ઓનલાઈન શોપિંગમાં આપણને ઘણી બધી પસંદગીઓ મળે છે. અને આખા ભારતમાંથી હું. તો એમ કહું છું વિદેશ માંથી પણ તમારે વસ્તુ મગાવવી હોય. તો અમુક એપ્સ છે જે તમને વિદેશી કપડા વિદેશી વસ્તુઓ ઓનલાઈન મોકલે છે. એટલે ઓનલાઈનો તો ઘણો ફાયદો છે. અત્યારે મારે લખનઉ ના. કપડા જોઈતા હોય તો હું એપમાં સર્ચ કરું કે લખનવી કુર્તી તો મને લખનવી કુર્તીની ઘણી બધી મોટી રેન્જમાં ચોઈસ મળી રહી છે. એટલે હું એમાંથી મારી પસંદગીનું અને મારે જે. ભાવમાં જોઈતું હોય એ ભાવમાં એ કુર્તી ખરીદી શકું છું. એટલે ઓનલાઈન શોપિંગના તો ઘણા બધા ફાયદા છે. કે તમારે બહાર પણ નથી જવું પડતું તમારો આવવા જવાનો ટાઈમ બચે છે અને એ રીતે. ટ્રાવેલિંગ માટેનો જે ખર્ચ હોય પેટ્રોલ હોય એ પણ બચી જાય છે. અને. વચેટીયા વેપારીઓ માટે જે તમારે પૈસા આપવા પડતા હોય છે. એ પણ બચી જાય છે સીધું લખનઉ થી મગાવીએ. એટલે વચેટિયા વેપારીઓ ને જે કમિશન મળતું હોય છે એ નથી મળતું. અને આપણને સસ્તામાં વસ્તુ મળી જાય છે. એટલે ઓનલાઈન શોપિંગના ફાયદાઓ ઘણા છે. પરંતુ એના ગેરફાયદા તરીકે આપણે જોઈએ ને તો એવું પણ છે કે જે વેપારી પાસેથી આપણે મગાવીએ છીએ. એ વેપારી લખે છે સારી ક્વોલિટીનું કોટન છે. અને બતાડે છે પણ સરસ ફોટો અને વિડીયો. પણ જયારે એ વસ્તુ ઘરે આવે ને. ત્યારે કોઈક વખત એવું થાય છે કે મટીરિયલ સારું હોતું નથી. અથવા, નુકસાનકારક વસ્તુ આપણને પકડાવી દે છે તો એપ્સ છે, એપ્સ તો રિટર્ન લઈ લે છે. પણ આજે ઘરઘરાવ વેપારીઓ કામ કરતા હોય છે ડીલર્સ. એ લોકો રિટર્ન લેતા નથી. એટલે એમાં થોડું આપણે છેતરાઈ જતા હોઈએ છીએ. બાકી એમેઝોન અને એવી એપ્સ છે જે. એમાં જો લઈએ ને, તો થોડું મોંઘું પડે. પણ વસ્તુ આપડે ઘરે આવી જાય. અને આપણને ના પસંદ પડે તો એ લોકો રિટર્ન પણ લઈ લે છે. એટલે એનો એક બહુ મોટો ફાયદો છે. મારે મોટી ખરીદી કરવાની હતી. લગ્ન માટેની તો મેં, એમેઝોનમાં બધું જોયું. અને બધી વસ્તુઓ અ માર્કેટમાં કેવી છે એ બધું જોઈ અને મેં નક્કી કર્યું કે આટલી આટલી વસ્તુ તોઓ મારે લેવી છે. અને હું મગાવતી ગઈ જોતી ગઈ જે સારી લાગી એ રાખી. બાકીની રિટર્ન કરી દીધી, તો એ મને કેટલું સુલભ પડ્યું. એ મને આશીર્વાદ સમૂહ લાગ્યું, શું કયો છો તમે.
હા હમ હા નાના બરાબર છે, કે આપણે જે રેન્જની વસ્તુ જોતી હોય માર્કેટમાં જાય તો શું છે આપણે પેલા વેપારી સાથે. થોડુંક બાર્ગેનિંગને એવું બધું કરવું પડે છે, તો ઓનલાઈન શોપિંગમાં તો તમને બધું ડિસ્કાઉન્ટ ભાવે જ દેખાડે છે અને એમ છતાં પણ લોકો ઘણી ઓફર આપે છે તમે યુપીઆઈ એપ્સથી તમે એને પેમેન્ટ કરો અથવા તો. ક્રેડિટ કાર્ડ કે કોઈ પણણ એવી રીતે તમે એને કૅશ કરો અથવા તો હોમ ડિલિવરી વખતે તમે એને ક કે સિ ઓડી કર દ ઘરે આવીને પૈસા તો એમાં તમને ઘણું ડિસ્કાઉન્ટ ભાવે મળી જાય છે એટલે. બગેનંગ કરવું પડતું નથી આપણે એની પાસે, અને જે વસ્તુ જોતી હોય આપણને આપણને બહુ સારા ભાવમાં મળી જાય છે આપણી રેન્જમાં, અને ક્વોલિટી પણ સારી આવે છે. અને એમ છતાંય તે જો આપણને વસ્તુ પસંદ ન આવે, તો એ લોકો કોનો અમુક ટાઈમ હોય છે સાત દિવસ પંદર દિવસ એમાં આપણે એ વસ્તુ. બદલાવી શકીએ છીએ, તો એનો પણ એક સારો ઓપ્શન છે કે જે ફેસિલિટી આપણે આપણને ઘરે બેસીને જ મળી જાય છે પેલા તો આપડે બહાર થી વસ્તુ લઈ આવ્યા હોય. હો અને આપણને જોઈને જ લાવ હોય છતાં ઘરે આવીને એમ થાય કે એના બરાબર નથી. તો પાછી બદલાવા જવાનોય તો આપડે એક ધક્કો થાય છે. તો ઓનલાઈન શોપિંગ માંથી આપણે ટાઈમ બચી જાય છે, આપણી એ પસંદની વસ્તુ મળે છે ને છતાં પણ જો આપણે રિટર્ન કરવી હોય છે તો એ લોકોની રિટર્ન પોલિસી પણ બહુ સારી હોય છે. અત્યારે તો બધી જગ્યાએ શું છે ઓનલાઈનનું વધારે વધી ગયું છે. ઘરે ઘરની દરેક વસ્તુ જોતી હોય કે ઇલેક્ટ્રોનિક્સ આઈટમ જોતી હોય કે ફર્નિચર અરે કઈ પણ જોતું હોય, તો બધી જ વસ્તુઓ અત્યારે ઓનલાઈન થઈ ગયા છે. અત્યારે તો તમને કહું તમે માનશો કે ફૂડ પણ ઓનલાઈન આવે છે. સ્વિગી ઝોમેટો જેવી અમુક એપ છે તો એમાંથી તમારે તમે જમવાનું પણ ઘરે મંગાવી શકો છો. એવું બધું થઈ ગયું છે પહેલાં એ બધી ફેસિલિટી નહોતી પહેલાં તો તમારે બહાર જઈને હોટલમાં જઈને જમીને આવો એટલું જ તે ઘરે તમે તમારે પાર્સલ લેવા જવું પડતું હોમ ડિલિવરીની તો કોઈ વ્યવસ્થા જ નહોતી તો અત્યારે આ ઓનલાઈન થઈ ગયું છે તો બહુ બધું સારું પડે છે ક્યારેક આપડે બહાર જવાનું થયું હોય છો કરાઓ ઘરે એકલા હોય તો આપડે છોકરાઓને કહી દઈએ કે તમે કઈ મગાવી લેજો તમારી રીતે તો એ છોકરાઓને જે ખાવું હોય કે જે ભાવતું હોય એ લોકો મગાવી લે છે છે તો એ એક સારું પડે છે એક રસોડાની ચિંતા પણ આપડી ઓછી થઈ જાય છે
હા સાચી વાત છે હમણાં તો બે વખતથી એવું થાય છે કે ખૂબ તડકા પડે છે એટલે કરિયાણું લેવા જવામાં પણ મને એમ થાય કે બઉ જ અઘરું પડશે તો બલીંકિટમાં હું મોટા ભાગનું કરિયાણું મગાવી લઉં છું હા ક્વન્ટિટી મારે ઓછી વધુ જોતી હોય તો એ પ્રમાણે નથી મળતી એ લોકો એ જે પ્રમાણે ક્વોન્ટિટી રા ખી હોય એ પ્રમાણે મારે ખરીદવું પડે છે પણ છતાંય અમુક વસ્તુઓ હું અ કરિયાણું ઓનલાઈન મગાવી લઉં છું. અને એજ રીતે શાકભાજી પણ ઓનલાઈન મગાવી લઈએ છીએ. એનાથી શું કે બારનું જ્યાં તડકા પડે છે લુહવાય છે તો એ બધા માંથી આપડે બચી શકીએ છીએ. પણ એ લોકો પ્રમાણેનું આપડે અ ભાવ રાખવો પડે છે અને કવન્ટિટી રાખવી પડે છે. જો હું શાક માર્કેટમાં શાક લેવા જાઉં તો હું બસો રૂપિયાનું શાક લઈને આવું પણ જો હું ઓનલાઈન શાક લઉં તો મારે ત્રણસો સાડા ત્રણસો રૂપિયાનું સેમ શાક થઈ જાય છે. એટલે કે એ લોકોનો ભાવ થોડો વધારે હોય છે અને ક્વન્ટિટી તમારે પાંચસો ગ્રામ અમુક વસ્તુ લેવી જ પડે એ પ્રકારનું હોય છે. એટલે એ થોડુંક આપણને મધ્યમ વર્ગનાને એ અઘરું પડે પણ છતાંય સહેલું એ રીતે પડે છે કે આપડો સમય ઘણો બચી જાય છે. મહેમાન આવાના હોય અને શાકભાજી ના હોય તો તરત જ બ્લિન્કટમાં મગાવી લઈએ. તૈયાર શાક કે કઈ મગાવવું હોય તો તરત મગાવી લઈએ છીએ. એટલે ઓનલાઈન ચીજવસ્તુઓનું વેચાણ છે એ આમ આશીર્વાદ સમૂહ છે આપડી સ્ત્રીઓ માટે તો કે ભઈ આપડો સમય બચે છે અને આપડી મહેનત પણ બચે છે અને છતાં પણ સાવધાની પણ એટલી જ રાખવી પડે છે ઓનલાઈન આવે ને વસ્તુઓ એમાં કે એ લોકો આપણને જૂની વસ્તુ જેની ડેટ જતી રહી છે એવી વસ્તુઓ પકડાવી નથી દેતા એ ખાસ જોવાનું રહેે છે. અને એમાં સુકા મેવામાં એવું વધુ બનતું હોય છે. કે સુકા મેવા ની ડેટસ જતી રહી હોય તો એ લોકો લેબલિંગ બદલી નાખે છે. અને જયારે ઘરુ ઘરે વસ્તુ આવે ત્યારે આપણને એ ખોરી લાગે છે તો એનો કોઈ ઉપાય હોતો નથી. એટલે એ થોડું જોવા જેવું છે કે ભઈ આપડે કઈ વસ્તુઓ ઓનલાઈન લેવી અને કઈ વસ્તુઓ રૂબરૂ જઈને લેવી? શું કહો છો?
ના બરાબર છે, એટલે ઓનલાઈનમાં બધી જ વસ્તુ પર આપડે ટ્રસ્ટ ન કરી શકીએ ક્યારેક તમે કહો છો એમ, ફૂડમાં પણ એવું થાય છે આપડે મંગાવ્યું હોય કાંઈક ફૂડ અલગ તો એ લોકો મોકલાવે છે કંઈક અલગ અને ક્યારેક એની ક્વૉલિટી પણ સારી નથી હોત ટી એટલે બ્લિંકિટ જેવી વસ્તુ છે, ઝોમેટો ઝેપ્ટો જેવી તો એમાં પણ એવું થાય છે, એક્સપાયરી ડેટ વાળી વસ્તુ એ લોકો હોમ ડિલિવરીમાં પહેલા મોકલી દે છે. કેમ કે બધાજ લોકો એ ચેક નથી કરતા કે આની એક્સપાયરી ડેટ ક્યારની છે. જો કોઈનું ધ્યાન જાય, તો તરત એ લોકો રિટર્ન કરી દે છે, એટલે ઓનલાઈન શોપિંગમાં થોડું ફ્રોડ થવાના પણ શક્યતાઓ તો વધારે છે જ તે, પણ આપણો સમય સચવાઈ જાય છે. ક્યારેક આપડે ઈમરજન્સી હોય કોઈ વસ્તુને તો આપડે લેવું હોય તો આપડે ઓનલાઈન મંગાવી શકીએ છીએ, તો ત્યારનો આપો સમય સચવાય જાય છે અને કપડા જેવી વસ્તુ તું મા તો તમે રિટર્ન કરીજ શકો છો, એ છે ઇલેક્ટ્રોનિક આઈટમ છે, એવી બધી વસ્તુ છે એમાં તો તમે રિટર્ન કરી શકો છો, એટલે એમાં તો બો એમાં પણ એવું થાય છે. ઇલેક્ટ્રોનિક્સ આઈટમમાં પણ એવું એ થાય છે કે જૂની ક્વોલિટીની વસ્તુ આપી દે છે અથવા તો સેકન્ડ હેન્ડ વસ્તુઓ આપી દે છે.
હા, એટલે એ થોડું ધ્યાન રાખવું પડે અને આજ આજકાલના બાળકોમાં આવડત છે, જોવાની એટલે આજકાલના બાળકોને એની ફાવટ પણ છે. એટલે એ લોકો આસાનીથી વિશ્વાસ મૂકીને ઓનલાઈન શોપ પિંગ ડિજિટલી શોપિંગ કરી શકે છે, પણ આપડા જેવા મોટી ઉંમરના લોકો અત્યારે એ વસ્તુ કરવામાં ઓછો વિષ વિશ્વાસ ધરાવે છે, અને રૂબરૂ જઈને લેવામાં વધારે વિશ્વાસ ધરાવે છે. મને ઓનલાઈન શોપિંગ ગમે છે, પણ જયારે હું થાકી ગઈ હોઉવ ત્યારે મને એમ થાય કે અત્યારે હું ઓનલાઈન કરી નાખું, બાકી તો હું રૂબરૂ જવામાં જ આનંદ અનુભવું છું. જેથી હું વસ્તુની ક્વલિટી જોઈ શકું અને ભાવ ભાવતાલ કરી શકું અને મારી જરૂરત મુજબ હું એક ક્વન્ટિટીમાં લઈ શકું. અત્યારે પણ મારે જો શાક માર્કેટ જવાનું છે થોડી ઠંડક થાય એટલે શાક માર્કેટ માટે નીકળીશ. ચલો આવજો ફરી મળીશું પાછા.
હા-હા તમારી સાથે ઓનલાઈન વાત કરીને સારું લાગ્યું, કંઈક નવું જાણવાનું પણ મળ્યું, આવજો.
આવજો.
હ